હલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
ના મજામાં.
શું કરીય? હા અમને જ જઈમાં ને તમે?
હું પણ જમી રહી.
હા એજ તો હમણાં તો ગુ હા મને તો અમારે ગુજરાતી છીએ એટલે કે મોસ્ટ ઓફલી એમ તો તમે જાણો છો કે ગુજરાત એટલે ગુજરાતીઓનું મોસ્ટ ઓફલીમ તો દાળભાટ ખુબ એને ભાવે છે. અને મોસ્ટ ઓફલી બધાના ઘરે ના જે ગામડામાં લોકો રહી છે તો . બનાવે જ છે બપોરે જમવાનું અને ગુજરાત વાનગીઓ હો છે જે ગુજરાતીને ઘણી બધી ગમે છે. અને મોસ્ટ ઓફલી મને તો જેમણાં સીઝન ચાલી રહી છે. તમે જાણો છો ગરમીની સિઝનમાં આમ તો બધા કેરીઓ કેરીઓને રસ બહુ ખાય છે. અને રસપુરી જેમ કે બધા ઘરે બનતી જ હોય છે. અને ઘણી બધી બીજા પ્રકારની વાનગીઓ પણ જેમ કે હોય છે. જે એમ ઘઉંની રોટલી હોય છે. એમ મોસ્ટફલી ગુજરાતીઓને ખુબ ભાવે છે. અને એ લોકો અને મને પણ એમ તો જે નાસ્તામાં હું જમું છું જેમ કે આ થેપલા હોય છે, પછી વિવિધ પ્રકારના જેમકે ફરસાણ હોય છે તે હું ખાઉં છું અને મારા ઘરના લોકોને પણ ખૂબ ભાવે છે. થેપલા છે પ્ર અને પરાઠા કે એવમ તો ઘણી બધી વાનગીઓ એમ તો બનાવે છે. તમને શું ભાવે છે એમ નાસ્તાઓમાં?
ગુજરાતી વાનગી વિશે વાત કરું તો મને તો વધારે ખાસ ખ્યાલ નથી પણ મારા ફન્ડ સર્કલમાં ગુજરાતી ગુજરાતી વાનગી વિ તે એ લોકોને વધારે ખબર છે. એટલે એ લોકો બનાવીને લાવતા હો અત્યારે અમે બધા ભેગે થઈને જ જમતા હોઈએ એવું છે. તો વધારે તો ખ્યાલ નથી પણ તોબી ખમન છે ને હમણાં તહેવારના ટાઈમે ફાફડા જલેબી જયારે અ આ મળતી હોય ત્યારે એ ખાવાની મજા આવે. અને અમુક ઢોકળાને એ બધું છે, તો તે અમે બનાવવાની ટ્રાય કરીએ પણ જે રીતે બનવી જોઈએ ગુજરાતી ડીશની ટાઈપ તેવી બની નથી રહેતી. પણ ઠીકઠાક બનાવી લઈએ. છે. અને જો ગુજરાતી ડીશ વધારે ખાવાની ઈચ્છા હોય તો પછી આવી રીતના અમે બહાર જઈને ખાતા હોઈએ. વધારે બનાવવાનું નહી થાય કારણ કે એટલું બું આવડત નહી હોયને પ્લસ આઈડિયા નહી હોય કે કઈ વાનગી કેવી રીતના બનાવવાની હોય યુટબ પરથી બી ટ્રાય કરતા હોઈએ પણ બહુ ખાસ નહી બની રહે એટલે અમુક વસ્તુ સારી બની બી જાય. બગડી બી જાય ને કોઈકમાં ટેસ્ટ બદલાઈ જાય તો કોઈકમાં ટેસ્ટ ઠીકઠાક આવે એવું થાય છે. તમે શું કરો તમે ઘરથી ખાવ કે પછી બહાર?
ના ના હું તો મોસ્ટબલી બહાર ન ખાવાનું ટાળું. તાડું છે. કારણ કે ઘરે જ બનાવા એલે ઘરે મમ્મી બલો મમ્મી એટલે કે મમ્મી છે તે ગુજરાતી વાનગીઓને ઘણી બધી એમને આવડે છે બનાવતા અને ઘરે જ હું ખઉં છુંલી બાર તો હુંમ મંથમાં એક વાર ખાવા જતા હ. પરંતુ બારનુ તો એમ મેં મારા ઘરે અને જે મારા ફ્રેન્ડ લોકોને એમ કે બહારનું ખું ખાવું તો જોયું જ નહીં કારણ કે તમે જાણો છો કે બહારનું ખાવાથી આપણને બીમાર પણ પડી શકીએ છેએ એટલે આપણે જેટલું વધારેને વધારે ઘરનું ખાશુંને તેટલું આપણા શરીર માટે સારું છે. અને આપણા શરીર માટે સારું રહેશે તો આપણે સારા કારણ કે બહારનું ખાવાનું તમે જાણો છો કેટલું બધું ફાસ્ટ ફૂડ આવી ગયું છે જેમ કે તમે જાણો મંચુરિયન છે નૂડલ્ છે ઘણા બધા પ્રકારની વાનગી હોય છે એ બધી આમ મળે છે અને તે આપણા શરીર માટે સારી ની કહેવાયને કારણ કે ઘણા બધા એમાં કેમિકલ્સ કલર્સ નાખવામાં આવે છે અને ગુ રેડીયોમાં તમે કીધું કે નાસ સો માં દસ સો પ્રચલિત એવુ ફાફડા જલેબી એ ખુબ બધાને બો ભાવે છે અને મારા ઘરે પણ મારા ઘરે પણ એમ તો જેમાં આજ ફાફડા જલેબી છે તે તો મારા ઘરે પર બને છે અને સારી રીતે મારી મમ્મી ને આવડે છે. ને મોસ્ટ ઓફલીમ એમ સડે હોય તો મોસ્ટ ઓફલી એ લોકો અને મારા જે બા બા જે સડે ના દિવસે એમ બધા જે આ સગા સંબંધીઓ આવે છે તે લોકો માટે પણ મમ્મી સારી રીતે બનાવે છે અને ખુબ સારું પણ બનાવે છે કારણ કે બહાર ના જે તો ટેસ્ટ પણ લાગે છે એટલે કે આપડે તે જેટલું ઓછું લાવશો તેટલું આપણા શરીર માટે સારું છે અને ગુજરાતી વાનગીઓમાં બીજું તો એ છે કે જે ગુજરાતીઓના જે લગ્ન પ્રસં એટલે લગ્ન પ્રસંગ થાય છે ત્યારે તે જમવાનું હોય છે ત્યાં એટલે માસ્ટ ઓફલી ગામડામાં તમે જોઈ હશે ગામડામાં મોસ્ટ ઓફ્લી શરબત હોય છે શાક હોય છે અને દાળ પણ ખૂબ સારી બનાવે છે ગામડાઓમાં જે લગ્ન પ્રસંગ હોય અને મોસ્ટ ઓફલી લાપસી બધા પ્રકારની પછી તમે કીધું ખમણ ઢોકળા એવું બધું હોય જ છે એમ શું તમે આ કોઈ ગામડાઓમાં જયારે લગ્ન પ્રસંગ હતા ત્યારે તમે કોઈ આવા પ્રસંગો ત્યારે આ ખાવા ગુજરાતીઓ ખાવાની વાનગી છે ત્યારે તમે કોઈ ટ્રાય કરીલું કે પછી તમે ગયેલા કોઈ લગ્ન માં.
પણ બો ખાસ એના ડીશનું નામ ખ્યાલ નથી પણ આવી રીતના ખમણ ઢોકળા આપણે પુડી ને શાક એમ નોર્મલ જે આવતા હોય એટલે પનીર ને શાક ને બધા આ તેજ ટાઈપ ના બાકી હવે વધારે જોવા જ તો એટલું બધું અટેન્ડ નથી કર્યું મેરેજને બધું પણ આ અમુક ફંક્શન નું ખ્યાલ છે તો લગ્ન પ્રસંગ એટલે પછી ટાઈપ નું જ ખાવાનું હોય બાકી સ્પેશિયલ ડિશ નું જોવા જાય તો એટલું નથી ખ્યાલ કે આ કઈ ડિશ કઈ રીતનું બનતી હશે ફ્રેન્ડ સર્કલમાં છે કે અમે ખાતા હોઈએ બધા બનાવીને લાવતા હોઈએ એમના પ્રમાણે તો અમે પૂછીને ટ્રાય બી કરતા હોઈએ કે આ વસ્તુ કેવી રીતના બંને છે તો પછી અમે ઘરે એ વસ્તુ બનાવા ટ્રાય કરીએ બની જાય તો ઠીક નઈ બને તો પછી જે બને તે ખાઈ લઈએ ને ફેર ને જે ખાવાની ઈચ્છા થાય તો પછી આવીરી ફ્રેન્ડસર્કલમાં ખાઈ લે ની તો પછી દુકાનેથી ખાઈ લઈએ પણ આ મારા હિસાબે એવું લાગે છે કે કદાચ ગ્રામ્ય વિસ્તારમાં ને આપડા શહેર શહેરી વિસ્તારમાં ખાવાનું કદાચ અલગ અલગ હોઈ શકે એવું છે.
હા છે જ કારણ કે શહેરમાં તો મોસ્ટ ઓફલી એમ તો બધા લોકો લોકો કઈ અલગ પ્રકારની અને નવી નવી એટલે નવી નવી વાનગી આવે છે ન્યૂ ડિશ આવે તે લોકો બનાવવાના વધારે પ્રેરિત હોય છે ને ગામડામાં મોસ્ટ ઓફલી એમ તો ઘણા બધા લોકો પણ એવું બનાવે છે તમે જાણો છો કે પાણીપુરી છે પછી એ લી છે વડાપાવ એ તો અમારા ઘરે પણ બને છે અને આપણને બહાર પણ એવું મળી જાય છે પરંતુ આપણે ઘરે જે બનાવીને બહાર જે મળે તેમાં ટેસ્ટ અલગ હોય છે એટલે કે માસ્ટ ઓફ્લી આપણે ઘરે એટલે બહારથી લાવીએ એના કરતા આપણે ઘરે જ બનાવીએ કારણ કે તમે જાણો છો કે બહાર થી આપણે લાવશું તો પછી તેમાં ઘણા બધા પ્રકારના તેલમાં એક જ પ્રકારનું પેલુ તળિયા કરે છે અને તેટેલ સારું પણ નહિ હોય છે અમુક વાર. આને પાણી પાણીપુરી આપણે કશે ખાવા જઈએ હ કોઈ શહેરોમાં કચ કોઈ આવું કોઈ પેલું દુકાન ઉપર આપણે જઈએ તો પછી તમે જાણો છો પાણી એટલું બધું કોઈ વાર સારું નહીં પણ હોય તો પછી આપણે એ ખાઈ લઈએ તો આપણા શરીર માટે સારું ની કેહેવાય એટલે કે જેટલી વાનગી આપડે એ પાણીપુરી છે ડાબેલી છે પછી આ વડાપાવ છે પછી અન્ય પ્રકારની કોઈ પણ બહારની ડીશ છે તે પણ આપણે ઘરે બનાવીએ તો સારું છે શું તમે કોઈ પણ પ્રકારની પાણીપુરી છે ડાબેલી છે વડાપાવ છે એ તમે ઘરે બનાવ્યું છે.
ની વધારે ઘરે તો બનાવવાનું ની થાય બો ઓછું સમોસા છે ને એ સ બનાવ્યું છે બાકી કે જે વસ્તુ એમ ટ્રાય કરવા ગીયા છે પણ બયનું તો ઠીક ની બને તો પછી એ વસ્તુ નહી બનાવી પછી એ વસ્તુ બહાર થી ખાઈ લે એટલે અમને તો એ વસ્તુ નું એટલું ખ્યાલ નહીં કે પછી આ આમ ઘરે બનાવી શકે એ માટે તો આવી રીતના છે કે બહાર થી ખાઈ લે એમ તો વધારે બો ખાસ આઈડિયા નઈ હતી એટલે મેકુ લવ પૂછી જોમ તો કોઈક આઈડિયા આવે બનાવા માટે
હા એ તો વાત બરાબર છે એટલે પણ તમે જાણો છો કે ઉતરાયમાં એમ તો આવા ઘણા બધા પ્રકારની વાનગી હોય છે એટલે ઉતરાયમાં મોસ હોય જેમ કે ઊંડીય , એ ખૂબ પ્રચલિત છે, કારણ કેવે જે તહેવાર પ્રમાણે તમે જાણાવ એમ કે ત્યારે ટલના લાડુ પછી ત્યાં ચીકી એવું બ ગુજરાતી વાનગીઓ પણ ઘણી બધી હોય છે, અને ગુજરામાં ગુજરાતીઓ આ બધું ત્યારે આ સિઝનમાં ખૂબ ખાય છે, અને તમે જાણો છો કે ઠંડીની સિઝનમાં મોસ્ટ ઓફ ઉબાડિયું પણ ખૂબ બનાવવામાં આવે છે, અને ઉબાડયું તો ખૂબ પ્રચલિત, એક વાનગી જ છે, કારણ કે ઉબેડયું તો આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. અને બહાર પણ મળતું હોય છે, પરંતુ ખુબ મોંઘું મળતું હોય છે, જેટલું
આ વસ્તુ માટે તો તમે યાદ અપાયું કે હમણાં અમે એનિવર્સરી સેલબ્રેટ કરવાના હતા, તો ત્યારે અમે ઘરે જ ઉબાડ્યું પાડેલું, ને તેમાં અમે અમારા ફ્રેન્ડ સર્કલમાં ઘરે જ જાતે જ, ઘરના પેરેન્ટસની હેલ્પ લીધેલી, ને તેમાં અમે જાતે જ ઉબાડ્યું પાડેલું. તો બોજ મજા આવેલી હતી બોજામાં, ઉબાડી તો ખાધું તો તેમાં થોડુંક જ ખાધું તો ધરાય બી રહ્યા પણ ઘણું બધું હતું, જેમ ખાતા બી જાયને તો બી મનની ભરાય, એટલે બહ જ મસ્ત કેવાય સરસ વાનગી છે. મને એ વાનગી બહુજ ભાવે, એટલે ટ્રાય કરશું હવે સીઝનમાં પાછી, કે બનાવી શકાય, તમે પાડો છો?
હા કે મારા ઘરે તોમ તો મોસ્ટફલી ઘરનું જ બધું ખાવઉં છું, અને બહારનું તો ખાવું જ નથી અને ઉબડ્યું તો અમારા જે સીઝન ત્યારે તો દર અઠવાડિયે કે પછી મહિનામાં પાંચ છો વાગે તો બનાવી જ છીએ કારણ કે અમારા ઘરે, ઘણા બધા સંબંધીઓ આવે છે. અક વાર એમ તહેવારોમાં બધા ઘણા આવી જાય પછી આ ઉબાડું બનાવીએ અને પછી ઘરે આપણે સજા સબંધી સાથે બેસીને ખાઈએ, તો તે મજા અલગ જ હોય છે, કારણ કેણે જેટલો આપણે ગુજરાતી વાનગીઓને આપણે તેટલું આપણા માટે સારું છે, કારણ કે ગુજરાતી વાનગીમાં એટલેધું પેલું નથી હતું કે પછી આપડે જે બહારનું. ખાવશું બહારનું ખાવામાં તમે જાણો કે જેમ કે એટલે કે મંચુરિયન છે નૂડલ્સ છે, પછી અન્ય પ્રકારની ઘણી બધી ફાસ્ટ ફૂડ છે તેના કરતા આપણેો ગુજરાતી ખાડીઓ કે પછી ગુજરાતી. અ જેમકે શેવ ટામેટાનું શાક પછી એવુ ઘણા બધા પ્રકારનું શાક પણ આવે જેમ કે આપડે તમે એટલે કે કુદરતી રીતે પાપડીનું શાક એવું બધું ખાઈએ તો આપણા શરીરમાં પણ એટલી બધી તાજગી આવે છે ને એના લીધે આપણા શરીર પણ સારું રહેશે એમ કારણ બહારનું ખાવાથી આપણા શરીર ન અને આપડણે બીમાર જ પડવાના છેએટ જેટલું આપણે ઘરનું ખાશું આવી શાકભાજી. વધ પડતું ખાું એટલું આપણા શરીર માટે સારું છે, બરાબર ને તમારે શું કેવું છે, આ .
જરૂરી કહેવાય કે જે આપણેે શહેરોમાં જોએ. શહેરોની જીવનશૈલી પ્રમાણે અમુક વસ્તુ રેડીમેડ મળતી થઈ ગયલી છે, કે આ કોઈ વાનગી બનાવી હોય તો આપણે એ વસ્તુને રેડીમેડ લાવીને ઘરે બનાવી શકાય જ્યારે તેનો સ્વાદ બદલાઈ. ગેલો હોયને ગ્રામ્ય વિસ્તારમાં લોકો હાથથી બનાવતા હોય બધી વસ્તુ તૈયાર કરતા હોય એટલે તેનો સ્વાદ બી અલગ હોય તો તે પ્રમાણે લોકોની હેલ્થ પણ રહેતી હોય છે શહેરોમાં મોસ્ટ ઓફ લોકો બીમાર પણ એ એના લીધે જ થતા હોય કે વસ્તુ એક તો બહારની ખાય છે ને પ્લસ કોઈ વસ્તુ અ ખાતા બી હશે તો તે દુકાનમાંથી જે રે ડીમેડ મલતી હશે તે લાવીને બનાવીને ખાય છે, તો તે શરીર પર એટલી સારી રીતે અસર નથી કરતું, લોકો અમુકને સૂટ નઈ થતું હોય તો પછી એમને અ બીમાર બીમારી થાય છે, એટલે આ વસ્તુ માટે તો હું એગ્રી કરું કે અ જેમ બને તેમ ઘરની જ વસ્તુઓ ખાવી વધારે યોગ્ય હોય છે, તમે મને ખૂબ જ સારી જાણકારી આપી ગુજરાતી વાનગી વિશે એ માટે તમારે થેન્કયુ.